હા હા આવે છે ને અવાજ
હા હા જય શ્રી
હા જય શ્રી કૃષ્ણ કેમ છે?
હા મસ્ત એકદમ વરસાદને અ માણી રહી હતી.
ઓકે અત્યારે ચાલુ છે આજે પણ
બઉ બઉ છે તમે શું એટલે જ્યોતિ સાથે વાત થઈ
હા હા થઈ મારી વાત હો.
હા હા એમનું તો એકદમ પ્યોર ગુજરાત તી છે હા શું એટલે
છે ને પ્યોર છે. તો મારી વાત થઈ તો હમણાં કાલે પણ થઈ હતી અને આજે પણ થઈ હું ઓળખું છું એને મેં કીર્તન માં મળેલી છું એને
અચ્છા હા હા બરાબર
કે મેં એનો ફોટો જોયો ને પ્રોફાાઈલમાં તો યાદ આવી ગયુ કે આ તો એજ છે.
હા હા.
હા હા શું કે આજે કેવું કે કાલનો દિવસ તો બીઝી હતો મારે પણ બહુ બિઝી હતો.
હા કાલે છે ને મને જરા પણ ટાઈમ નહી મળ્યો કે પછી તમને મેસેજ કરું એટલે
એજ એજ હું પણ પણ સવારે અહીયા જઈ ને ગેટટુગેધર માં તો ત્યાંથી આવીને તો સાડાબાર જેવું થઈ ગયું પછી આવીને બધું કામ કર્યું. છોકરાઓને જમાડ્યા અને સવારે સાડાછ વાગા ની ઉઠી હતી ને તો બપોરે થોડોક આરામ કર્યો તો.
હા સાચી વાત સાચી વાત હા આપડે કશે પણ જઈએ ને પછી આપણું આખું શેડ્યુલ બગડી જ
હા હા હા એજ એજ ને ઓલું છે તો ક્યાંય જવાનું નો હોય તો સવારે એક કલાક કે આપડે આરામ કરી લઈએ તો પછી બપોર પછી જરૂર ના પડે પાછું એટલે એવું કાલે હતું ને સાંજે પાછું જમી ને પછી અમે પારમાં શોપિંગ કરી કરવા ગયાતા તો એમાં પછી લેટ થઈ ગયા આવ્યા તો
હા હા પછી ક્યાંથી વાત થાય પછી તમારા હસબન્ડ ને પન જવું હશે ને ઓફિસે તો
એટલે એને પછી સુઈ જવું હોય એટલે કાલે બીઝી હતી ને તો વાત ન થઈ તો આજે વાંધો નથી.
હા હા બરાબર
એટલે આજે હવે ફ્રી છે સાંજ સુધી કાઈ કામ નથી બહ
હા હા એજ એજ અત્યારે તો આ છોકરાઓ તો વરસાદને બહુ એન્જોય કરે છે અત્યારે એટલો બધો વરસાદ છે બહાર છે ને કમ્પાઉન્ડ માં પાણી ભરાઈ ગયું છે ને તો પેપર ની બોર્ટ બનાવીને અ બધું જોય છે કે તરે છે કે નહી એવું બધું નાની મોટી બધી બહુ બધી બોટ બનાવીને રમે છે. મને પણ મારું નાની હતી ત્યારે આવું કરતી તી ને તો બધું યાદ આવી ગયું
પણ એવું જ બધું કરતા કેમ કે વરસાદમાં ક્યાયા જવાનું તો હોય નહી તો ટાઈમપ કેમ કરવો અ હ હ અને પેલાના ટાઈમમાં તો વરસાદ થાય ને એટલે લાઈટ વય જાતી અત્યારે તો એવું નથી થાતું એટલો પ્રોબ્લેમ નથી થાતો.
હા હા હાા
એટલે બઉ કઈક જોઈ પણ ના શકી ટીવી ને એવું પણ
હા એજ ને છોકરાઓ પણ એટલા કં ટાળી ગયા છે બહાર કશે જવાનું થતું નથી આ વરસાદના લીધે ઘરે મોબાઈલ ટીવી પણ કેટલું જોયે કંટાળી ગયા છે. પછી અહિયાં હોલ મોટું છે ને તો થોડું એટલે બેટ ને બોલ તે થોડું ક્રિકેટ રમ્યા તો એ જોતી હતી એમને શું કરે
હા હા એ તો છે અમારે પણ એમાં છે અયા છોકરા લોભીમાં બધા ક્રિકેટ રમે થોડીક વાર થોડીક વાર બોલ ફૂટબોલ રમે તો પછી ટાઈમ નીકળી જાય એ લોકો ન
હા આ લોકોને તો બધી નોલેજ છે ક્રિકેટમાં કેવી રીતે રમવાનું અમારા ભાઈ નો છોકરો કેટલા છ વર્ષનો છે. એને વિરાટ કોહલી ના કેટલા સ્કોર કર્યા ક્યારે મેચ છે શું કરે છે કેટલા આ વિકેટ હોયને બધું જ એને નોલેજ છે આ ઉંમર માં એને
હા હા હા હા એ તો છેજ કે આ છોકરાઓ એકબીજા પાછા ફ્રેન્ડ સર્કલમાં વાતો થતી હોય. અને મોબાઈલ માંય અને એમાંય થોડુંક સર્ચ કરીને પણ જોતા હોય બધા
હા એજ ને, બધી નોલેજ છે. અહ અમને શીખાડે છે કે વિરાટ કોહલી આટલા રન કરેલા પછી અહ-અહ બીજા પણ ખબર નહીં કેવા-કેવા નામ બોલે મને તો ખબર નથી, એમણે આટલા વિકેટ પાડ્યા, આ મેચ અહિયાં જીતી ગયા. ચેન્નઈમાં જીતી ગયા, મુંબઈ હારી ગયું, જયપુર જીત તી ગયું, ને ખબર નહીં શું-શું કેઈ છે.
અહ ને અમારે પણ અમે હમણાં હતો ને ટી ટ્વેન્ટી નો મેચ, ત્યારે રીચાર્જ કર્યું તું ટીવી નું, તો આર્યન અમારે ગમે મેચ જોવો, તો પછી પણ જોતો એમાં
હા, હા.
હા, હા. ટી ટ્વેન્ટી હતો ને ત્યારે એટલે હવે તો પાછો પૂરો થઈ ગયો છે, એટલે અમે રિચાર્જ પછી કરવાનો બંધ કર દીધું. હા. અને ત્યારે જ કરાવી હતી, તો ગમતું એ લોકોને જોવું.
હા એજ ને શું કરવાના, બીજું શું કરવાના? સ્કૂલ ની પણ રજા પડી ગઈ આજે, મેસેજ આવી ગયો કે સ્કૂલે બંધ છે. એટલે બેસેલા છે સવારથી.
સ્કૂલમાં પછી કેમ કે વરસાદ હોય એટલે આ લોકો નો રિસ્ક લઈએ, બંધ રાખ ખી લીએ. હા, હા, હા એ જેને એટલે અમારે એરિયામાં તો નથી એ બાજુ તો નથી વરસાદ.
હા, અહીયાં તો તમે ન્યુઝમાં જોયું જ હશે ને, બોમ્બે સાઈડ ને બધું આ ગુજરાત નું સાઉથ બધ ધું પાણી-પાણી-પાણી.
હા, હા, હા બોમ્બેનું તો બહુ મે જોયું છે, બોમ્બે મે તો બહુ બધાન
હા સુરતમાં પણ બહુ છે. મારી બેનનો છોકરો ટ્યુશને ગયો હતો એક્ટિવા પર બરાબર, તો એ ટલો બધો ની અહ ટ્યુશન પતી ગયું, પછી ઘરે જવા માટે નીકળ્યો તો એટલો બધું પાણી એટલો બધું પાણી, એક્ટિવા ચાલુ કરી તો ચાલુ જ ન થઈ. એન્જિન ખરાબ થઇ ગયું, ખબર નહીં શું થઇ ગયું, પછી તો રિક્ષામાં ગયો ઘરે.
ઓહો! હા, હા એ જ.
એટલે ગાડી પણ બગડી જાય છે, ચાલુ થાય નહીં, થાય બધું કંઈ એ નહિ ને.
હા, હા એક એક્ટિવામાં કેમ કે બેટરીમાં પાણી આવી જાય એટલે પછી બંધ થઈ જાય, એટલે પ છ ચાલુ થાવુંય નહીં, હા. એટલે એ બધુંય તકલીફ વાળું છે, આમ સારું વરસાદ આવે તો, પણ બાકી બધા બીજા
હા. હા તેજ ને, પણ હવે તો બંધ થવાનું નામ જ નથી. મારે કેટલું માર્ ર્કેટમાં કામ છે, બધું રહી ગયું.
રહી જાય છે, હા, હા એ તો છે. ઓલું આપડે શોપિંગ કરી લઈએ ને તો પછી ઘરે બેઠા પેકિંગ તો બધું થઈ જાય. પણ એક બાર લઈ આવવું ને ઈજ મેન છે.
હા, એજ ને, એજ ને.
હા, હા.
મારે મસાલા ને ઈ બધ ધા લેવા હતા, હવે કંઈ જ નથી લીધું. ને સોળ તારીખની ટિકિટ છે.
ઓહો! આહા આ તો
પાર્લર નું પણ કંઈ નહીં થયું.
ઓકે, હા, હા, હા એજ ને. વરસાદને લીધે આપડે આવું જ થાય. હા. કે ટાઈમ જાજો હોય આપડી પાસે પણ થોડોક ટાઇમ આમાંમ ઘર માં જ વયો જાય.
હા, હા.
હા શું કે બાકી ફ્રેન્ડ સર્કલમાં તમારા બધાને મળ્યા હતા કે
કે આ વરસાદના લીધે એ પણ રહી ગયું છે ગઈકાલે બે જ મારી ફ્રેન્ડ્સ આવી હતી અમે તો એમ એમ તો આઠ નવ જણી મળરવાની મળરવાના હતા પણ ગઈકાલે તો દૂર વાળી તો કોઈ નઇ આવી ખાલી બે જ આવી મને મળવા તો મળી લીધું લીધું મજા આવી બધી જૂની વાતો
હા હા એ તો છેજ હા હા.
તેના તો સસરા અત્યારે એક્સપાયર થઈ ગયા એમ કેતા હતા કે બઉ ખતરનાક અ બીમારી હતી એવું બધું મને કેતા હતા. તો આવું થઈ ગીયું.
ઓકે બરાબર હા હા કેમકે આપડે એમ થાય કે ટાઈમ છે તો ફ્રેન્ડસ ને બધાને મળી લઈએ.
હા એજ ને એજ ને.
એટલે અમારે કાલે સારું રહ્યું ગેટ ટુેર જેવું રાખ્યું ને તો બધાને બહુ મજા આવી મળવાનું ને.
હા હા પેલું તમે તો દર મંગળવારે કીર્તન કરો છો એમાં જાઓ તો જ તમે.
હા હા પણ હમણાં બંધ છે કીર્તન કેમ કે ઓલુ છે ને વેકેશન. તો કોઈ હોતું નથી અને પછી પ્લસ ગરમી વધારે હોય તો બધાને ઘરે જવાવામાં ને. થોડુંક અ તકલીફ થાય એટલે હમણાં ઓનલાઈન કરે છે ઓનલાઈન કીર્તન હોય છે.
અચ્છા એવું છે હા આ રિયા ભાભી ના ઘરે થયું હતું તો હું તો આવી હતી.
હા હા હા ત્યારે હું હતી હા હા.
તો તે ત્યારે તો અમે કદાચ નહી ઓળખતા એકબીજા ને એવું ને.
હા નતા બહુ નતા ઓળખતા ત્યારે આપણે. આપણે એટલા બધા ટચમાં નતા ત્યારે હા એકાદ વાર જ મળ્યા હતા હા. હા હા એટલે ત્યારે હતું ને પાછું હમણાં તો બંધ જ છે વળી પાછું ચાલુ થશે હવે થોડુંક હ
હા હા હા.
હા કેમ કે બધા ઈન્ડિયા ગિયા છે જે ફેમિલી વાળા છે એ એટલે કોના ઘરે રાખવું.
હા એજ ને એજ ને.
હા હા.
પછી ત ત તમે તમારી ઘરે રાખ્યું છે એમ કોઈ વાર એમ કીર્તન રાખ્યું છે.
ના મેં નથી રાખ્યું રાખવાનો વિચાર કરવો મારે છે ને હોલ નાનો છે. એટલે પછી ન મેળ આવેને પાછું અમાર રિલેટિવસ બધા અમારા બાજુબાજુ મા રીએ છે. હવે એને કેવું પ્લસ સત્સંગ વાળા ને કેવું તો હોલમાં એટલા ન સમાય.
હા હા ને મને તો એ બહુ ઝંઝટ લાગે સાચું કેવું આટલા બધાનું જમવાનું બનાવવાનું ને બીજી બધી અરેન્જમેન્ટ કરવાની તો બાપરે મારાથી તો ના થાય.
ના ના થાય ના થાય તો છે જ મારે પણ એવું જ છે હવે હસબન્ડ સવારે આઠ વાગ્યાને વયા જાય સાંજે આઠ વાગે આવે હવે અરેન્જમેન્ટ નું બધું કરવું પડે લેવું દેવું તો પછી કોણ કરે બધું.
હા એજ ને કોઈની હેલ્પ લઈ બી લઈ પણ મોટા વાસણ ને બધું મારી પાસે તો નથી.
ના હા હા હા ના મેં પણ ક્યારે એટલું કરેલું નથી અહીંયા હોય તો અમારે એક બે ફેમિલી નું હોય. ચૌગ.
હા હા.
તો એક બેહે નો તો આપણે ઘરમાં બધું કરી શકીએ પંદરેક માણસ સુધી નો પ્રોબ્લેમ નથી. પણ એનાથી પછી વધી જાય ને તો
હા એજ ને. પછી એને બધું બધું બે-બે વાર બનાવવાનું તે પણ ઝંઝટ લાગે મને તો.
હા હા એ જ જ ને બધા અહીંયા બહુ બપ્પા આઈટમને વધારી દીધી.
હા હા એજ ને એજ ને.
હા હા તો એટલે હવે અત્યારે બહુ વધી ગયું છે. બપ પેલા તો એક બે આઈટમ જ રાખતા પણ અત્યારે તો એટલું બધું બનાવે ને કે બે ત્રણ દિવસ પેલા તૈયારી કરો
હા બે ત્રણ દિવસ પેલા તૈયારી મારાથી તો ના થઈ એટલે પછી મેં છે ને બહુ ઇન્વોલ થવું જ નહીં
તો બરાબર છે હું પણ બધી જગ્યા નથી જાતી અહીં જો નજીક અમારા એરિયામાં હોયને તો જ હું જાઉં છું બાકી દૂર ક્યાં હોય ને ટ કોટ માં જાવાનો તો હું નથી જાતી
હા બરાબર બરાબર
હા હા કેમ કે આપડેથી પછી એટલું પોહંચાય નહિ પછી છોકરાઓને સ્કૂલથી લેવા જવાના હોય તો બધું એરેન્જમેન્ટ ન થાય દૂર જાય ને પછી
હા એજ ને એજ ને
હા હા એ છે તો શું છે બાકી ત્યાં નવીન માં બીજું જમવાનુંને શું કર્યું આજે બ્રેકફાસ્ટ ને બધું
હા હા આજે તો બ્રેકફાસ્ટમાં તો એમ રો પેલું આવે છે ને પેલું નમ મીઠું મરચું નાખીને ધાણા નાખીને જે પરાઠો બનાવે છે ને તે ચા સાથે ખાધો પછી ડાયરેક્ટ જમવાનું કેમ કે એમાં જ મારું પેટ ભરાઈ ગયું તો કઢી બનાવી હતી ને ખીચડી બનાવી હતી એવું ને ને પછી મેંગો જૂસ પણ હતી છોકરાઓ ના નાટક હોય ને કોઈ પછી ખીચડી ખાય કોઈ નહી ખાય તો પછી મેંગો જૂસ હતી તો પછી
હા હા સરસ સરસ હા તો અમારે એમજ છે મારે સબ્જી બની ગઈ છે રોટી ને બધું બની ગયું છે તો ક્રિશા થોડુંક જોતી હતી રાઈસ ને એવું બધું તો બસ હવે થોડીક વારમાં એમને જમવા બેસાડી દઉં
હા હા બરાબર અચ્છા હવે છે ને તમે મને કરો છો હેને કદાચ લાગી જોઈ નહી તો પછી હું કરું છું
ઓકે ઓકે હા હા હા હા ઓ હા હા હુ ટ્રાય કરો એ હા ઓ ઓ